હલો
હું મજામાં છું બેન તમે કેમ છો?
બસ જો એકદમ સારું છે.
હા હા આજે રસોઈમાં શું બનાવ્યું તમે એ તો કેઓ
જે રસઈમાં અજુ જુના હું વિચારતી હતી કે શું બનાવવું? મે થોડો વિચાર કર્યો પછી એમ થયું કે દાળ ઢોકલી બનાવુ હવે મેં તમને બેન ખાસ ફોન તો એટલે કર્યો કે આજે સાંજે છે ને મારા ઘરે મહેમાન આવવાના છે તો મને કઈ સૂજતું જ નથી સવારે તો મેં ચાલો અત્યારે દાળ ઢોકળીબનાવી નાખી. પણ સાંજે મારે શું બનાવવું, તમને કઈ આઈડિયા છે બેન તો મને કયો ને
અરે ચોક્કસ ચોક્કસ એમાં શું આપડી ગુજરાતી વાનગીઓ કઈ ઓછી છે જો હું તમને આઈડિયા આપું. અ દાળ ઢોકળી તો તમે અત્યારે બનાવવાના જ છો. પછી સાંજે જો મહેમાનો આવવાના હોય અને તમારે કોઈક સાદું ખવડાવું હોય ઘણા મહેમાનોને એવું હોય કે સાંજે એ લોકો બઉ ભારે જ ન જમી શકતા હોય તો પેટને હળવું પણ પડે તો મસ્ત મજા મસ્ત મજાની મસાલેદાર ખીચડી કઢી ગરમ-ગરમ આપો પછી એવું હોય અને એમને કઈક ખાસ ખવડાવ હોય તો સાંજે નાસ્તા માટે તમે ખમણ પછી ઢોકળા, પાત્રા આ બધું ખવડાવોને પછી તમે કઢી ખીચડી કરો પછી બટેટા વડા છે, દાલ વડા છે એ ઘણું બધું છે તમારે જે અને તમારે રેસીપી જોતી હોય તો મને કેજો. દાળ વડામાં મારી સ્પેશિયાલિટી છે બોલો તો શું બનાવશો સાંજે તમે?
અરે વાહ બેન! તમે તો બહુ મસ્ત આઈડિયા આપ્યો અને આ દાળ વડા તો પછી મને તમે વોટ્સએપ કરી દેજો રેસીપી મને ખરેખર નથી આવડતા. દાળ વડા મેં એકાદી વાર જ ચાખેલા છે ખાવા પડશે. અને કઢી ખીચડીનો તમે જે આઈડિયા આપ્યો એ પણ આમ તો સારો છે કે ભાઈ હળવું ભાવે પણ એ હળવું શું છે કે છોકરાઓ નો ખાય વડીલો આવવાના હોય ને તો વડીલો જ ખાય એવું કઢી ખીચડી છે, પાત્રા છે, ખમણ છે. પણ છોકરાઓ આવવાના હોય ને એટલે ઈ લોકોને આમ કઈક ચટાકેદાર ને ચટપટું ને એવું બધું જ જોઈએ. એટલે હું એ લોકો માટે શું બનાવવું ને એ હું વિચારતી હતી કેમકે શું વડીલો તો બધું ખાઈ લે પણ આ છોકરા હોય ને એ લોકો ને એવું નો હાલે. એ લોકોને તો કઈક સારું જ જોઈએ ખીચડી હોય ને તો તરત છોકરાઓ મોઢું બગાડે. અરર ખીચડી કરી એમ પણ જોકે મસાલા વાળી ખીચડી તો ખાય છે હો વેજીટેબલ ખીચડી હોય ને તો ઈ તો છોકરાઓ ખાઈ લે છે ભાવે છે પણ ક્યારેક એમ થાય કે ન બે મમ્મી કે ખીચડી કરતા સારું બનાવને એમ. એટલે તો બેન મસાલેદાર વસ્તુઓમાં હું બટેટા વડા છે તો એ ભાવે છોકરાઓને, પછી બટેટાની ચીપ્સ છે એવું બનાવવાનું વિચારું છું. અને વડીલો આવવાના છે ને તો સાથે કઈક ઓલુ ઈ લોકો છે ને રીતિ રિવાજોમાં બહુ માનતા હોય કે પેલી વાર આવવાના હોય તો એને કઈક ગળું તો ખવડાવું જ જોઈએ. એટલે એમાં હું ઉર્મું વિચારું છું કે ઉર્મુ કેમ રેશે આ સિવાય તમને કોઈ આઈડિયા આવશે બેન ઓરમા સિવાય કઈ ગળી વાનગી ખરી તમારી પાસે
ઓરમું તો બઉ જો હું ઓરમા ની વાત કરું મારા બા ઓરમુ બહુ સરસ બનાવે. એવ આમ મોઢામાં નાખે ને એટલે આપણને એમ થઇ જાય હા હા હા સ્વર્ગ ઓરમું તમારે બનાવવું હોય ઈ પછી તમારે જો સમય હોય તો કારણ કે આ વસ્તુ તું જે હું તમને કહું ને જો પૂરણપોળી તમે બનાવો તો એ પણ બહુ સમય મામાંગી લે તમારે પછી તમે લાપસી બનાવો. ઘી ઘીવાળો મસ્ત ઘઉં ન ગરમ ગરમ શીરો અથવા તો રવાનો શીરો આપણેે સતનારાયણ ની કથામાં કેવો મળે એવો તમે મસ્ત તો ડ્રાયફ્રૂટસ છે પછી સફરજન ને દ્રાક્ષ ને એવું બધું નાખીને તમે શીરો બનાવો તો ઈ બઉ સરસ લાગે. અને પુરણપોળી બનાવો તો બહુ સારું. જો તમારે સમય હોય ને તમે થાકી ન જાવ. મારા બા છે ને બઉ સરસ પૂરણ પોળી બનાવે. ને આહા પોળીમાં પુરણ ભરી ભરી અને પછી ઘી ગરમ કરીને આમ જબોળી ને આપણા મઢામાં મૂકે. ત્યારે આપણને એમજ આ હા હા કેવું સરસ. એટલે ઈ જો તમારે સમય હોય તો ઈ બનાવજો તો ખુબ સારું તમને પડે. અને ગુજરાતી નાસ્તામાં તો સવારનું જો તમારે મહેમાનો તમારે રોકાવાના હોય. તો સવારે તો આપડે બધાને ખબર જ છે. કે ફાફડા, જલેબી, પપૈયાની ચટણી ને કઢી. ઈ હા તમે સવારે દુકાને થી લઈ આવો તો મજા મજા પડી જાય મહેમાનોને. અને ખમણ, ઢોકળાને, પાત્રા તો છે જ તે નાસ્તા માટે. ઈ બનાવો તો ઈ સારું. અને લાપસી પછી મગજ મારી મમ્મી ખુબ સરસ બનાવે. મગજ ના લાડવા તો મને મારી ફેવરટ સૌથી મીઠાઈ હોય ને તો મગજ ના લાડવા. મારા પપ્પાને પૂરણ પોળી અને ઘોઘરા ખૂબ ભાવે. ઓલા મીઠા માવાના ઘૂઘરા આવે. એમાં મસ્ત મજાને દ્રાક્ષ ને કાજુ ડ્રાયફ્રૂટ નાખીને મસ્ત ઘોઘરા હોય ને એ ખૂબ ભાવે. એટલે એમાંથી તમે કદી જમ્યા પછી મીઠાઈ બનાવશો ને તો મહેમાનોને એમ થશે હા જમી તો લીધો આટલું મસ્ત ચટાકેદાર પણ છેલ્લે તો મીઠાઈ આટલી મસ્ત એટલે જલસો જલસો પડી જશે. એટલે કરી લ્યો નક્કી કઈ મીઠાઈ બનાવશો તમે હવે આમાંથી?
હવે ને એં તમને પૂળી બનાવે છે. અમુક તૂળ દાળ ની બનાવે અને અમુક ચણા ના દાળ ની બનાવે. અમે તો ચણા ની દાળ ની બનાવીએ છીએ. તમે કોઈ દિવસ બનાવી છે, બેન ચણાની દાળની પૂરણપોળી?
ના ચણાની દાળ મેં પૂરણપોળી નથી બનાવી. એ મારા બાજ બનાવે છે દર વખત જયારે બનાવે ને. તમારે રેસીપી જોતી હોય ને તો એમને પૂછીને લખીને તમને મોકલું. એટલે પુરણપોળી બહુ મસ્ત આઈડીયા છે. અને મને એ વિચાર આવ્યો જો તમારે જમવા માટે તમે બટેટા વડા બનાવો, કે દાળ વડા બનાવો બરોબર પછી તમે ભજીયાઈ બનાવો. જો ડુંગળી ના ભજીયા, પછી બટેટા ના ભજીયા, ઘણા તો રીંગણા ના ભજીયા પણ ખાય છે. એટલે ઈ પછી ડુંગળી અને બટેટા મિક્સ કરીને તમે પછી જેવું બનાવો તો ઈ મસ્ત લાગે. અને મેથી ના ગોટા કઢિયાર તો બહુ મસ્ત લાગે. આમ એવા ગરમ ગરમ તળાતા હોય, એકદમ ફોળી ને જાળીદાર થઈ ગયા હોય ને, કઢીમાં બોળીને ખાવાની બઉ મજા આવે. એટલે એ મને સૂજ્યું. તો બોલો શું બનાવશો?
હ આ જો મેથી ના ગોટા અને ઓલી કુંકળ ની ભજીને એ બધું તો બહુ સરસ છે, એ આઈડિયા એલું મને એમ થાય છે કે ભજીયા બનાવું, થોડોક શીરો બનાવવું. અને મસાલા વાળી ખીચડી બનાવુ. એવું બનાવું આવું ભાવશે બધાને અને સલાડ ને એ બધું તો છે જ ને. એવું હશે તો કઈક સમોસા કેવું લઈ આવિશકાય છોકરાઓને ભાવે અને તમે જે સવારના નાસ્તાનો આઈડિયા આપ્યો ને એ તો બેન મને સૂજ્યું જ નોતું હ કે ફાફડી ગાંઠિયાની જલેબી હું તો વિચારતી હતી કે આ સવારે બધા રોકાવાના છે રાત્રે તો સવારે એ લોકો ને તો પૌવા બટેટા કરી દઈશ અથવા તો ઉપમા કરી દઈશ અથવા તો જમવામાં આલુ પરોઠા કરી દઈશ એવું હું વિચારતી તમે જે આ આઈડિયા આપ્યો ને ફાફરી ગાંઠિયા નો એટલે સરસ ચાલો એ તો નક્કી થઈ જ કે સવારે હું ફાફડી ગાંઠીયા ને જલેબી ખવડાવીશ લોકોને મજા આવશે તમે જે આ કીધું ને કે રીંગડાના ભજીયા અમે લોકો કોઈ ખાય રીંગણાના ભજીયા કરીને ડુંગળીના રીંગણાના પછી આખા મરચાંના બોહ મસ્ત લાગે અને ઓલા વડા અમે એવ બનાવીએ ખાટા વડા તે એઇ બહુ મજા આવે ખાટા વડા ખાવાની સાથે મમ્મી છે ને દહીં ની ચટણી બનાવે અને એક લસણની ચટણી બનાવે એ બી મને અતિશય ભાવે લસણની ચટણી ને દહીની ચટણી દહીની સાથે અ ખાટા વડા ખાવાની બહુ મઝા આવે તમે ખાટાવડા બનાવો છો બેન
અરે હા ખાટા વડા તો અમારે હોય જ તે મમ્મી મમ્મીની સામે માંગણી મૂકુજ કે ખાટાવાડા તો આજે તારે બનાવવા જ પડશે અને મને તો ઢોકળાએ ખુબ ભાવે અને ઢોકળા નું શું છે કે ઘણા ઘણા ઘરોમાં ઢોકળા અલગ અલગ રીતે ખવાતા હોય ઘણા છે ને હું તો એક ઘરે ગઈ હતી ને અમારા અમે મહેમાન હતા ત્યા તો એ લોકો ઢોકણાામાં મકાઈના દાણા નાખીને ખાય તો ઈ તમે જો એવો તમે બનાવો ને તો ઈ બહુ મસ્ત લાગે હો મકાઈના દાણાવાળા ઢોકળા પછી ઘણાને ઢોકળા ચટણી સાથે ખાવાની ટેવ હોય લસણની ચટણી પછી કોથમીર આદુ મરચાંનીચટણી અને ઘણાને ઢોકળા તેલ સાથે ખાવાની ટેવ હોય તો તમે ઢોકળા આપણે ઘરમાં કેમ સાનાના રવાના છે પછી ચોખાના લોટ ના છે એવા તમે ઢોકળા બનાવી શકો છો મહેમાનો લાંબા સમય રોકાવાનો હોય તો અને તમે નામ લીધું ઓલું આલુ પરોઠા તો જોય બાળકો ને ભાવે આ કદાચ ખીચડી કઢી તમે ગમે કેટલી મસાલેદાર કરો કે વેજિટેબલ્સ નાખોઈ ન ભાવે બાળકોને પણ મસ્ત મજાની તમે હાલું પરોઠા કરો અને બાળ આજકાલના બાળકો ને તો ચીઝએ બહુ ભાવે છે અને એની પર મસ્ત બટરમાં શેકેને આલો પરઠા એની ઉપર ચીઝ નાખીને બાળકો ને આપી દે એટલે બાળકોને તો મજા મજા અને આપડે વડીલો ને શું જોઈએ ખીચડી કઢી પછી બટેટા વડા દાળ વડા છે કે મેથી ના ગોટા અને ભજી આવું બધું તમે બનાવી શકો જોઈ બે ત્રણ દિવસ રોકાવાના હોય તો અ સવાર સવારના આઈડિયા તો મસ્ત મેં તમને આપી દીધો કે ફાફડા જલેબી અને પપૈયાની ચટણીને કઢી નઈ ભૂલવાની હોય એની વગર પાછી કઈ મજા ના આવે ફાફડા જલેબી ની એ તો મસ્ત પપૈયા ની તીખી તીખી ચટણી હારે ખાઓ અનેને કઢીમા બોડી બોડી ને તાવ ફાફડા ની મજા આવે નહી પૂરું થાય એટલે મીઠું મોઢું તરીકે જલેબી ખાવાની એટલે આ મસ્ત મજાનુ પેટ ભરાઈ જાય શું કેવું તમારું બરાબર ને
હા હો બેન તમે મને બહુ સરસ આમ આઈડિયા આપી દીધો હવે આમ મને થોડીક ચિંતા હળવી થઈ હું તો આમ વિચારતી હતી કે આ બે ત્રણ થી બધાને હું શું ખવડાવીશ કે બધાને ગમશે કે નહી વળી વરસાદ નું વાતાવરણ છે પણ તમે જે આઈડિયા આપી આપ્યો ને એટલે મને આમ બહુ શાંતિ થઈ ગઈ હો બેન સારું ચાલો હવે હું બધી તૈયારીઓ કરી નાખું હમણાં પાછા આવી જશે બધા મહેમાન આપડે પછી મળ્યો હો બેન બહુ મજા આવી મને
હા ચોક્કસ ચોક્કસ કરી નાખો તૈયારી આવજો બેન
આવ જો
હા